આવે અવાજ મારો?
હા આવે છે.
ક્લીયર આવે ન?
હા ક્લિયર આવે છે. જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ.
શું કરો છો?
કાંઈ નહિ બેઠા.
તો આજે આપણે ટોપિક લઈએ ટ્રીપ ઉપરનો.
કેવો?
ચીપ આપડે ટ્રિપમાં જાવું હોય ને?
હમ
ફરવા મતલબ એ રીતે
હહ હહ
તો આપડે ફરવા જઈ તો ઘણા લોકો એમ કે કે બસમાં જવાય ને ઘણા લોકો એમ કે કે ટ્રેનમાં જવાય. તો આપને ઈઝીલી ને સસ્ તુંને ઈ કેવું પડે તમને કાઈ આઈડિયા ખરો?
મારા મત મુજબ તો આપણને જે કમ્ફર્ટેબલ લાગે ને તો ઈજ જોવાય આતો એમજ ને આમ પૈસાનો ને એવો
હહ
ઘણાને એમ પૈસાનો ને એવો પ્રોબ્લેમ હોય તો પહેલા બનાવી લેવાય કે આપણે આમ કમ્ફર્ટેબલ મુજબ જુવો હેને અ જુવો કો આપણી પાહે પૈસા ના હોય ને આપણે ઓલા આમ જાય ધક્કામાં મૂકીમાં ને એવી રીતે આમ કાંઈ સીટને આપણી ફિક્સ ના હોય. ને આપડે ગયા હોય ને પછી આ બેસવાની નો હરખી જગ્યા મળે ને પછ કે આપડે આ ઉભા ઉભા કે એવું જાવ એવી રીતે જાવું પડે. તો આપડે થાકી ગયા હોય ને એમ કાંઈ પૂછી જગ્યાએ પહોંચી તોય ફરવામાં ને એવી કાંઈ મૂંઝાતા નો આવ ઈ જ જો આપણા આપણા આપડી રીતે મતલબ આમ ફૂલ કમ્ફર્ટેબલ હોય સીતારું ને કે સી ફરવું કેવી રીતે? હોય ટ્રાવેલ હોય તો તમે ટ્રેન હોય તો તમે વાંધો આવે? થોડી જગ્યા હોય. તો કેમમ વ્યવસ્થિત બડે જ વગે ચાક નું અ લગે આપડે ફ્રેશમેન્ટ ફરી શકીએ
હા
તમારું શું કેવું કે કમ્ફર્ટેબલ જવાય કે બજેટ જોવાય?
કમ્ફર્ટેબલ જ જવાય ને ઘણી વાર એવું થાય આપડે પૂરેપૂરા પૈસા દીધા હોય તોય આપ તો બેસવાનો જગ્યા કે મળે નહી ને આપડે ઉભું ઉભું જાવું પડે તો
બું તો આપડે પછી લ કેસીી આવતા હોય ને એમનો કોન્ટેક કર હ હનું હ હાલો હલો હવે અવાચી મારોો હલો હલ્ હલો